મુનાસબ
શું કરો છો હલોવ હેલો હલો
હા બોલો
શું કરો છો
કઈ નહી બોલો તમે હમ હા
બલો બોલો
મજામાં મજામાં બોલો તમે
હું તો બેઠો છું તમે શું કરો
બસ અમે કામ કર્યું છે બહુ જ કામ છે બહ જ લોડ છે તમને ખબર વરસાદ પડવાનું સ્ટાર્ટ થઈ ગયો છે તમને વરસાદ ગમે છે? હલો હલો તમારો અવાજ થોડોક કપાય છે તમને ખબર વરસાદ પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તમને ખબર વરસાદ પડવાનો ચાલુ થઇ ગયો છે
હા હા આઈ નો
હા તો તમને વરસાદ ગમે વરસાદ ગમે તમને જો તમને એક દિવસ માટે મેયર બનો તો શહેરમાં શું બદલાવ કેરસો હમ કેમ ભ્રષ્ટાચાર જ તમારા મન હ પહેલું‌ વાલુ અ
આર્થિક સ્થિતિ એ ન દુબડી પડે
વધારે મળશે બરાબર બરાબર અને બીજું કોમન છે
જે ગરીબ મે
અચ્છા
ગરીબ વધારે ગરીબ બનતો જાય
બરાબર છે બરાબર છે હમ
ગેરકાયદેસર કામ હોય એ બધા બી બંધ કરાઈ દઈશ.
સરસ અને
લે એ પેલા કરીશ અને શું કેહેવાય આપડે
હમ્મ.
તમે બનો તો તમે શું કરો?
હું તો કઈ ના કરું હું બનો જ નહીં.
જો મું છે ને સ્કૂલ બનાઉ કોલેજ બનાઉ જેમ ફ્રી માસ શિક્ષણ મલે. ગરીબોનું શોષણ ના થાય. એટલે એ કરીશ પછી આપડે
પછી મને એમ કહો મને એમ કહો કે તમને રોડ ટ્રીપ માટે ગુજરાતમાં સૌથી સારી જગ્યા કઈ લાગે રિવરફ્રન્ટ કે કઈ બીજું?
મને રોજ ટ્રીપ માટે તો મને થોર બર્ડ સેન્ચુરી.
હોતા તેવી થોડું આગળ.
બરાબર છે, બરાબર.
હમ્મ ત્યાં બર્ડસ સેન્ચુરી છે ત્યાં સવાર સવારથી જઈએ ને ત્યાં વ્યૂ બહુ મસ્ત આવે. ત્યાંના ફોટા ત્યાંન લેક ત્યાંના બર્ડ્સ બધું મસ્ત આવે
ઓકે તમને સવારે જલ્દી ઉઠું ગમે કે મો
મોૂડું
કેમ
નીંદ પૂરી ના થાય ને પઈ આપણું શરીર કમજોર બને આપડી આંખો નબળી પડે શરીરને પૂરતું પોષણ ના મળે
એવું છે
હમ દિમાગ કામ કરવાનું બંધ કરી દે
એવું છે
હમ આપડે ઓલુ શું કેવાય ઓલુ શું કેવાય યાર એનર્જી નામ લે જોવો
હમ હમ બરાબર છે. પણ બહુ ઊંઘી રહીએ તો આળસ ના આવે
ના
મતલબ
સામે લેટ જા લેટ નાઈટ સુધી
એનું મે સરસ હતું અને ને એનું કરાયું પછી એમને કોલ કર્યો તો નહી ઉપાડ્યો. તો હવે એનું પેમેન્ટ કરશે કે શું મોકલવાનું છે કઈ સમજાયું એ સમજાવા માટે તો કોલ કર્યો તો બાકી એનું યુઝર એડ ઈ તો હવે પેમેન્ટ કરશે ને એમના કસ્ટમર એમાંથી પહેલી વાર કરશે તો પંદર પર્સન્ટ પછી જેમ જેમ કરશે એમ ચાર ચાર ટકાને પેલા યુઝર લિસ્ટમાં ને એ બધામાં એમને દેખાશે.
હલો
હા બોલો બોલો હું ઈયા જ છું.
પેરેટ ગમે છે તમને પેરેટ ગમે? પેરેટ હમ હા માર ઘેર એક પેરેટ હતો. તમારે બી હતો? હા તમારા વાળાનું કેજો જરા
હહ અમારા ઘરે હતો બરાબર અને બાબરા
હમ્મ.
હ પછી
બહુ ગમતો બી હતો એ બધાને પછી પછી એ બિચારો મરી ગયો. એફ લી હા મરી ગયો
હમ્મ માર ઘેર બી એક અહ
તો ગ્ય
હતો પેરેટસ સાત વર્ષથી હતો અમારે સાત આઠ વરસ. તે
નાનું અમથું બ
અને હવે
હલો.
હા હા સંભળાય છે.
હમ્મ. નાનું બચ્ચું લાઈવા તા એને પછી વાઇલ્ડ લાઈફ વાળા લઈ ને જ તા રયા.
હમ્મ.
પર ત્યાં તો સે તમે બચ્ચું જીતુ હશે કે મરતું હશે હેના? હમ્મ.
હમ્મ. એ માર બેનને બેનનો બહુ આમ લાડક વાળો હતો.
અચ્છા. એનું નામ લેતો હશે.
હા હા બહુ નામ લેતો એનું
હમ્મ
મે બહુ રોયા તા બહુ રડ્યા હતા અમે અમે બનતી કોશિશ બધી કરી હતી કે એને બચાવ લઈએ ના જોવા દઈએ પણ એ જતો રહ્યોતો અ બી બટ હાલ એ ખુશ હશે બિકઝ એ બટ એ સર્વાઈવ નહી કરી હકે
સારું ને પક્ષી પક્ષીઓની રીતે જીવે આપણે આપ રીતે કરીએ એમ
હમ્મ બટ એ એ સર્વાઈવ ના કરી શકે બિકઝ એ બચપનથી માણસો ભેગો રહ્યો હતો એને બહારનું
હા એ પણ સાચી વા છે.
હમ્મ એટલે સરવાઈ બી ના કરી હકે
બરાબર છે બરાબર છે મા બોલો બીજ ત
બસ કઈ નહી હું હવે બહાર જઈશ બે વાર
હમ્મ.
હું હવે મારું ફેસ વોશ કરીશ હા હાથક ધોઈને બહાર જઈશ.
હમ્મ.
હમ્મ. એટલે મમ્મી જોડે જવાનું છે બાહર.
ક્યાં જવાનું છે?
એસ અહ વેજિટેબલ માર્કેટ.
ઓકે બરાબર છે સરસ સરસ.
હમ્મ.
સરસ.
મારી હૂડે ફેસ વોશ છે બટ એ ફેસ વોશ આટલું મને લાગ ગતું નથી કે છે ઇફેક્ટિવ બટ આમ લાગે છે
ના ના ગ્લોઈંગ તો લાગીયું મને કાઈ મેં જોયું એ ગ્લોઈંગ છે થોડું થોડું
હમ્મ ઓશયન ફેસ વશ છે ઓશિયન ફેસ વશ છે મસ્ત હમ્મ હમ્મ ન કઈ નહી તમે બોલો
હું એમ કેતી હતી કે ગુજરાતમાં નવી કોઈ ફેસિલિટી હોવી જોઈએ નહી હલો હલો.
હેલો આ સમયગાળો અહીં આઠ પા ત્રીસ થઈ ગયો છે.
હું એમ કતી હતી કે વરસાદની સિઝનમાં તમને સૌથી વધારે શું ખાવું ગમે.
તો
વરસાદની સિઝન માં તમને સૌથી વધારે શું કામું ગમે
બોટા
ગોટા
હા બેસ ના ગોટા પ્લસ ચા
અ
એ જોવું કઈ કોમ્બો નહી. હલો એ નુકસાન નું પહેલું ભાગેલું હતું ને પેલો હા તમને શું ગમે
હમ્મ મને કોટા જ ગમે.
મારી મમ્મી હેરાથ થઈ રહી છે કે ચલ બહાર જવાનું છે ફટોફટ પઈ અને નામ જોવાનું બી છે બોલો
બરાબર બરાબર.
હમ્મ વન મિનિટ વાક કરીને આપડે પ નીકળીએ
ઓકે ઓકે નો માર
પછી હું ડાયરેક્ટ લેવા જઈસ મારા બેેનને
એવું છે.
હમ્મ. મારે ચપ્પલ લાયા છે પણ જોવા ને સારા એવા ચપ્પલ બી નઈ બનતા ને પૈસા ભી ન થી.
પૈસા નથી?
હમ્મ.
અચ્છા રેયા.
હમ્મ કાલે એક ફ્રેન્ડ નો બર્ડે હતો તો ત્યાં પૈસા વપરાય ગયા ખોટે ખોટા.
અરે અરે બધે બધા?
ના બધા નહી. હંડ્રેડ.
અચ્છા.
કોન્ટ્રો માં કાઢ્યા હતા હંડ્રેડ હંડ્રેડ.
અચ્છા.
હમ્મ, તેમાં વપરાઈ ગયા. બઉ મજા આઈવી પણ. સારું ચલો બાય હવે હું
એ હા, બાય બાય. હા.